અ કેમ છો
શુભરાત્રિ કેમપ શો બેન મજામાં
હો બસ મજામાં આવે આજે મારે તો સવાર થી એટલું બધું કામ હતું ને સવારે તો મેં ઉઠી એટલે નાહી ને પછી મંદિર ગ‌ઈ મંદિર થી આવી એટલે હવે મારો છ ભાઈ નો આજે વાન વાળો નોતો આયો અને આ બાજુ શું છે. થ કે પુલ બને છે ને એટલે રસ્તો બી બંધ છે અમારે એટલે આખું ગોળ ફરીનેને હું મૂકી આઈ એને મૂકીને આઈ એટલે પછી પાછું એને મૂકીને આઈ પછી મિ મારે ક્લાસ ચાલુ થઈ સાંજે પણ સાંજ જેવું થયું તું. ત્યાં સુધી મારે ચાલ્યું ક્લાસ પછીપ વચ્ચે બ્રેક વધી અડધો કલાક અડધી. પોણી કલાક એટલે પછી હું ત્યારે તો ઊંઘી ગઈ અને પછી પાછું બીજું ક્લાસ હતું બસ પછી પંદરેક મિનિટ મિનિટ ની રિસેસ હતી વચ્ચે એટલે ભોજન કર્યું ભોજન કરીનેું. ઉઠી બસ ઉઠી એટલે. પછી સાંજે સાત વાગ્યા ને એટલે મેં ફોન કર્યો એકાદ મેં. અને એના પછી પાછું હવે લેસન છે થોડું એ કરીશ અને હવે તમને ફોન કર્યો હતો. બોલો બીજું શું કેતા હતા તમે
તો સારું ને સવારમાં વહેલા ઊઠી ગયા તો મહાદેવજીના દર્શન બી તો થયા ને.
હા એ મંદિર ગ‌ઇ ઇ સારું દર્શન થઈ ગયું સવાર સવાર માં આઠ વાગે બધું. કામ બી પતી ગયું ને ના‌ઈ બી લીધું ને શાંતિ થી બેસી ગયા ભણવા માટે હવે આજ થી બધુ ચાલુ થયું છે હવે જોઈએ મારે ફોન બાકી છે એટલા બધા નથી ફટાફટ પતી જાય તો પછી કાર્ય પૂરું થાય બીજું તો કઈ નહી.
બોલો બીજું પછી તમે બ પેલા સોમંગ દાળ ના પરોઠા બના્યા તો આજે
હા બનાવ્યા હતા ને પરાઠા બહુ જ મસ્ત બન્યા હતા એકદમ ક્રિસ્પી અને સરસ
એ મેં વિચાર્યું હતું કે હું હવે આજે રાત્રે દાળ પલાળી ને મૂકીશ જેવી રીતના તમે કીધું ને એવી રીતના બનાવાનો વિચાર વિચાર તો છે કાલે સવારે તો બી જોઈએ સમય કેવી રીતના મળે છે એના પર આ આધાર છે બાકી તો બીજું તો કઈ નઈ.
ના રાત્રે ના પલાળો તો બી ચાલે સવારે ત્રણથી ચાર કલાક પલાળો ને સવારે પાંચ વાગે બી પલાળો તો તમારે નાસ્તામાં બનાવવાય નવ વાગે તો ચાલી જાય
પણ મારે તો હવે સવારે સાડા સાત વાગે બનાવવા પડે ને કેમ કે મમ્મી બનાવે એટલે ભાઈ બેહેન બી સ્કૂલ‌ અ નિશાળે જાય એટલે લઈ જાય ને એવું તો મારે પેલું જ પલાળી મૂકવું પડે એવું છે.
હા ના તો રાત્રે છેલ્લે સુતી વખતે બાર વાગે પલાળો તો બી ચલે કારણ કે હજી તો વાતાવરણ બફારા જેવું છે ને એટલે બહુ નહિ પલાળવાની દાળ કારણ કે છુ. પ્રવનિધિ તો જ્યારે રિસેષ પડે ત્યારેજ ખાયને?
હા એબી એવાત બરાબર
તો રાત્રે સુતી વખતે તમે બાર વાગે પલાળો દાવો તો ચાલે
હા એ વાત બરાબર તમારે હવે આજે મારો ભણીઓ આવ્યો હતો ઘરે
હમ
હા એના જોડે થોડીક વાર મજા કરી રમ્યા અને હવે એને મુકવા જઈશું થોડીક વારમાં
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ
એને અમારી ઘરે આવે એટલે બહુજ મજા આવે. કે માસી આજે અહી જઈએ ફરી આઈએ, ને પછી મારે ચોકલેટ ખાવી છે, ચલો આપડે આ રમીએ, પેલું રમીએ.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ છોકરાઓને તો અ શાંતિ, છોકરાઓને તો એમહે માસી જોડે જ વધારે. ફાવે એમકે માસી અ હાથથી ખવડાવે, રમાડે અને વસ્તુ તું લઈ આપે, આંટો મરાએલે, તો છોકરાઓને તો માસી જોડેજ વધારે ફાવે.
હા એ વાત બરાબર તમારી. બીજું બોલો તમે
બીજું બધું શાંતિ છે બેન.
એવું.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
અચ્છા સબ બરાબર અમાર બાજુ તો શું અત્યારે બધા મકાન બની ગયા ને, એટલે હવા થોડી ઓછી આવે, આ બાજુ થોડીક આમ પેલા એટલું બધું નતુંને, પેલા અમે જયારે રેવા આયાતા હતા ને ત્યારે બહુ જોર છુ હતું, જંગલ જેવું હતું. તો ત્યારે તો અમે લોકો પછી, સાંજના સમય પછી બહાર જ નતા નીકળતા.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ, હમ્મ હમ્મ હમ્મ
હો
અમારે એ બાજુ પાછળ બધું ખુલ્લું છે, એટલે હવા સરસ છે, પણ હવાની સાથે માટી બહુ ઉડે છે, એટલી બધી માટ ટી ઉડે છે, એટલી બધી માટી ઉડે છે. કે દિવસમાં બેથી ત્રણ વાર તો અ માટી સાફજ કરવી પડે. જ્યાં સુધી જુડોના ફેરવીને ત્યાં સુધી તો ચાલે જ નહીં.
હા પણ એ બરાબર તમારી વાત, પણ અમારે ત્યાંબી ઉપર તો બઉજ માટી આવે, નીચે તો એટલું બધું નથી હોતું, પણ તોય દિવસમાં બે ત્રણ વખત તો કચરા પોતું કરવું જ પડે એવું છે.
હા હા હા, વરસાદ નથી પડ્યો આ વખતે?
વરસાદ ઓછો ઓછું પડે, ખાલી ધાવો ભીનો થાય એટલું પડે એના પછ
એક વાર નો સરખો વરસાદ પડી જાયને, તો પછી થી માટી ઉડવાનું બંધ થઈ જાય. પછી માટી ના ઉડે, હમ્મ હમ્મ, આમ તો શું પછી માટ ટી જ માટી, માટી જ માટી ઉડ્યા કરે. હમ્મ હમ્મ હમ્મ અને જે ઘરો નીચે છે ને, ત્યાં તો બહુ જ માટીની સમસ્યા છે.
હા એ વાતભી બરાબર તમારી, અમારે હવે જોઈએ કેવી રીતના થાય છે બધું. હવે જવાનું છે ખરીદી કરવા માટે ઈચ્છા તો છે એવી. કેમકી, શું છે હવે સાવણ આવે છે ને ઉપર.
હમ્મ હમ્મ હમ્મ
એટલે બધા છે અને રક્ષાબંધન આવશે, ને પછી પાછું એના પછી. ગણપતિ આવશે ને બધું આવશે એટલે ખરીદી કપડામાં સેલ બી આવ્યા છે. એટલે હવે ત્યાંબી એક વખત જઈને આવવાનું વિચાર છે, મારી મોટી બેહેન જોડે વાત થઈ એ કેતા હતા કે, આપણે બને ભેગા જઈશું એક વખત. જોઈએ શું કઈ બાજુ સારું છે, ને કઈ કપડા સારવા મળે છે એટલે.
અત્યારે તો નવરાત્રિની ચોલીઓમાં બી બિલકુલ આમ સેલમાં સરસ બતાવે છે તો ઘણા લોકો તો નવરાત્રીની ચોલીની બી ખરીદી કરી જ દીધી છે.
હા બરાબર વાત તમારી નવરાત્રી નું બી વધુ સારું આવ છે અત્યારે પણ મને એવું લાગે છે. કે પેલું બધું જૂનું માલ ના નીકળતા હોય એવું બીજું તો કઈ નહી.
શું કો છો તમે?
થોડું માલ ના નીકળતા હોય તો સારું કેમ કે હવે અત્યારથી જ આટલું બધું સ્ટોક કેવી રીતના આઈ જાય એવું
હમ હમ હમ.
હ જોઈએ તો વીસ. હું છે એ વખત આટો મારીશ એટલે ખબર પડશે બીજું તો કઈ નય.
નવરાત્રીમાં તો અવે છે ને દર વખતે નવી ફેશન કાઢે છે જે લોકો ચોલી ના કરે ને તો એની ઉપર તો જીન્સના બી એવા રાખે છે ને શોટ કુર્તીઓ ભરતવાળી
તો બહુ સરસ દેખાય છે શોર્ટ કુર્તીઓ ભરતવાળી મસ્ત તો જે છોકરીને ચોલી પહેવાનો ક કંટાળો આવતો હોય તો શોર્ટ એ પહેરે જ છે કુરતી અને જીન્સ. તે બી બહુ સરસ દેખાય છે.
તે હવે ગયા વખતે તો મેં શું કર્યું હતું મારી પાસે કુર્તી હતી ને એના પર પછી પછી મેં નવરાત્રી ના પેજ લગાવી દીધા હતા જે આવે છે ને કચ્છી વર્ગના ને એવા
હા હા હા એ તો બહુ જ અમારે ત્યાં બી બહુ જ મળે છે કચ્છી વર્કના અને રબારી ભરતમાં અને આ આભલા જે કહ છો ને તમે આભલા ભરતના હ એ બી બોવને હવે તો સેટ બી એવા જ બનાવે છે જે એવા એવી જ ગળાનું ને ટીકો ને બુટીને એ બધા નાના નાના પેચને પ ટી ઉપર જોડી રે એ રીતના સેટ બી બધી બહેનો બહુ બનાવે છે.
બરાબર ના મેં ભી ગયા વર્ષ એવી રીતના જ કર તું કુર્તી પર પેશ લગાવી એટલે શું આપણે કૂર્તિ વાપરાઈ જાય. મે તો પછી એને બેેસ ને કાઢી દઉં એટલે પાછી પ્લેન જે હતી એવી રીતના બી પહેરાય અને પછી શું કર્યું એક વખત જીન્સ પર પહેરી એક વખત ચણિયા પર પહેરી એટલે બંને અલગ અલગ થઈ ગયા ને નવ નવ દિવસ આવી રીતના અલગ અલગ કરીને કઈક કઈક પહે્યું એવું અમારે ત્યાં તો બઉ સારા ગરબા થાય આખી રાત ચાલુ હોય લગભગ છેલ્લા દિવસે તો અમે શું હોય કે તો સુરત જઈએ ત્યાં સુધી ગરબા ચાલે અમારે છેલ્લા દિવસે તો પાંચ છ વાગ્યા સુધી તો સો ટકા ચાલે એવું છે. બાકી તો ચાલવા નથી ગયા તમે આજે
ના આજે કઉ છું ને એક જણના ઘરે કામ હતું અમારે ત્યાં સગાઈ થઈતી બાબાની તઈ ગયા તા
હા તમારા પેલું વધામણી આપવા જાય છે ને સગાઈ થાય એટલે બરાબર.
હા. હ એટલે પછી આજે ચાલવા નઈ જવાય હવે રાતે જમી લઈ એટલે પછી થોડુંક અમારી શેરીમાં ચાલી લઈ છું
બરાબર બરાબર બીજું બહુ મજામાં તમારી
હોવ મજામાં
બરાબર બરાબર.
અમે બે જોડે જ ગયા હતા તો મેં એને કીધું કે તું બેટા ખીચડી ચડાવી દે. તો એને ફટાફટ ખીચડી ચઢાવી દીધી ને બધું લાહું કઢી વઘારું તો મેને. સવાળીનું બધું મિક્સ કર્યું ત્યાં સુધી પાછી અને દીવા બધી. કરે અંધારું હતું ઘરમાં ફટાફટ. દીવાબત્તી કૃષિએ આગળ બી દીવો વીવો પ્રગટાયો. પછી મે દુ લવ ત્યાં સુધી ઉ કડી વઘારી દો તો ફટાફટ. ફફટ બે જણ થઈને ફરી વળ્યા તો ફટાફટ પતી ગયયો એમ.
હા એ તો બે જણા હોય એટલે ફટાફટ કરી એટલે અડધો કલાક માં તું હશે આમ. થઈ જ જાય.
હમ.
હ વાર ના લાગે એટલી બધી કેમ કે. શું છે આપડે પેલું બે જણા હોય એટલે એક જણ ફટાફટ એક જણ બીજું. કામ કરને બ જણા કામ કરે એટલે પતી જ જાય વેલું.
હમ હમ હમ હમ હ.
બલો બીજું બધું શાંતિ છે ને.
હા બીજું બધું શાંતિ જ છે હ હ.
જાઉ છો અત્યારે મંદિર પછી સાંજે.
ના સાંજે નથી આજે અમે બી સોમવાર હતો ને તો વહેલા મહાદેવે જળ. ચડાાઈ દૂધ વાળો તો હજી આવ્યો નતો ભાઈ.
તો દૂધ તો હતું નહિ. અને બીલીપત્ર બા ના ઘરે થી લઈ ગયા હતા કાલે એટલે બાને. ઘરેથી બીલી લઈ ગયા એટલે બીલીને. કાળા તલ ને જળ બધું ચડાાઈ ગયા મહાદેવ ને તઈ.
હ સો રૂપિયા બરાબર છે.
સવારે ટાઈઇમ સેટ ના થાય તો પછી સાંજે પછી ખાલી દર્શન કરવા જઈએ. સાંજે તો જલ ના ચડાવ હોયને.
હા સાંજે જળ ના ચડવા હું બી એટલે જ સવારે જઉં કે સવારે શું જળ ચઢાવવા મળે એવું.
હમ હમ હમ હમ હમ હ હ.
મારી મોટી બહેન જોડે વાત થઈ ને તો એ કેહેતા હતા કે જીજાજી સવારે જાય. પંચામૃત અને જળ ચઢાઈએ આજે સોમવાર મૂક્યું ને એને એવું કીધું.
હમ હમ હમ.
લે વાત થઈ હતી એમના જોડે તો એમને એવુ કીધું તું.
હમ હમ હમ હમ હમ.
હમ. ઠીક છે ચલો આપડે દસ મિનિટ જેવું તો થઇ ગયું છે હું મુકું.
હા હા જય ક્ષી કષ્ણ.
જ જય શ્રી શુભરાતિ.